હમ્મ, કેમ છો તમે?
બસ ફાઇન જો, શું કરો, શું ચાલે છે?
કઈ નહી આ જો ની વેકેશન પડ્યું એટલે આ ઘરે રવા થોડા દિવસ જવાના અ હમણાં ત્રણ ચાર દિવસ બાકી છે એટલે હવે આ છોકરા નુ વેકેશન પડે એટલે આ થોડા દિવસ ગામડે રેવા જવાના. તમે પણ રહેવા જવાના હશે ને?
હા હા મારે ભી જવાનું જ છે. પણ અમે થોડાક લેટ જવાના છે. કેમકે મારા હસબન્ડ ને થોડીક રજા ન તો થોડો પ્રોબ્લેમ છે એટલે અમે થોડા બે ત્રણ દિવસ રહીને જઈશું. તો સા
હમ્મ, બરાબર તમારી વાત તો. અમે પણ હવે આ થોડા દિવસમાં રજા પડે એટલે જવાના. હવે એવું છે ગામડા ની અંદર કેમ કે હવે આ રોજિંદા આપડા શહેરની અંદર આ રોજિંદા જીવનમાં કંટાળી ગયા એટલે થોડા દિવસ આ ગામડાની આપણે લાઈફ જીવીએ. તો આપણને એમ બધું ખાવાનું પણ સારું મળી જાય અને હવે આ કેરી સિઝન આવે એટલે કેરી પણ ખાવા મળે અને ફ્રૂટસ ને વેજીિટેબલ્સ પણ સારા એવા મળી જાય છે. હમણાં જ અમે અમારી કોઈનેમ ઘર ગામડે જ છે તો છોકરાઓને પણ તાનું વાડીની અંદર આખો દિવસ ફરવાની મજા આવી જાય છે. અહી તો એ લોકો એ આખો દિવસ ઘરમાં ગૂંધાયેલા જેવું રહેવું પણ એટલે ત્યાં વાડી ની અંદર ફરવા માટે એ લોકો ચીકુની વાડી બધી વાડી છે. તો એ વાડીની અંદર ફરવા જાય છે અને ખાવા પીવાની પણ બહુ મજા આવી જાય છે એ લોકોને. અ એટલે આ થોડા દિવસ માટે ગામડા માટેવા ગામડે રેવા જવાના. અને ત્યાં બધા છે જ એટલે, બધા ગામની અંદર શું રજા પડી એટલે હવે બધા સાથે રવા જઈએ, એટલે બધા છોકરાઓ હોય તો રમવાની પણ મજા આવે વાડીમાં, તમે પણ જવાના ને બધા, તો તમે ત્યાં રહેલા હશે તો તમને કેવું લાગે?
સાચી વાત છે તમારી, કે ગામડાનું વાતાવરણ, એકદમ શાંતિપૂર્વક અને, પ્રકૃતિનું વાતાવરણ હોય છે, એમ એકદમ જ શુદ્ધ, અને જીવન સરળ હોય છે લોકો એકબીજા સાથે નજીકથી જોડાયેલા હોય અને એકબીજાનો સાથ સહકાર પણ મળી રહે છે, ત્યારે સિટીમાં તો આપડણે એકબીજાને, બાજુમાં કોણ રહી છે આજુમાં કોણ રહી એ પણ આપણને ખબર નથી હોતી, જય્યારે શહેરમાં જીવન થોડુંડ પી એકદમ ફાસ્ટ ભાગે છે. અને સુવિધાઓ જોકે મળી રહી છે, કે મોટી શાળા હોય હોસ્પિટલ હોય, મોલ હોય, પણ શહેરમાં પાછું પ્રદુષણ બી એટલું જ હોય, ટ્રાફિકની સમસ્યા હોય આપડ ધારો કે નીકળીએ કલાક પહેલા તો આપણે કઈ બી જગ્યાએ જવું હોય, સ્ટેશને પોહોંચવું હોય કે બસ સ્ટેપો જવું હોય તો કલાક પહેલા જ નીકળવું પડે, અને ગામમાં તો એવું ને કે ત્યાં ખેતીવાડી મુખ્ય, એ લોકોનો વ્યવસાય હોય એટલે જ્યાં જોય ત્યાં એકદમ એકદમ હરિયાળી જ હોય, એમ એટલે ગ્રીનરી જ એમ એટલે એટલું સરસ આપણેને આપણે આંખને એટલું સરસ લાગે ને, ઠંડક લાગે એમ, વળી ત્યાં પ્રદુષણ બી એકદમ ઓછું, સવારમાં તો એટલો સરસ છે બધા ચકલી ન ને બધા અલગ અલગ જાતના, પશુ પક્ષીઓનો અવાજ તો એટલો સરસ સુહમણો લાગે, કે ન પૂછો વાત વળી ત્યાંનું જે ખાવાનું જે છે કે ત્યાં એકદમ શુદ્ધ ખાવાનું મળે. કોઈ પણ જાતનું ફર્ટિલાઈઝર કે એવું, અ વાળું ખાવાનું અ ન હોય, ત્યાં જે ખેતીવાડી કરે એની અંદર ફળ ને એવું જે શાકભાજી જે રોપવામાં આવે છે, એ ઓર્ગેનિક રીતે લોકો ઉછ કરે છે, જાળવાનો તો એનાથી છે ને મીઠાસ વધારે રહી છે, અને એ ખાવાનું આપણે આપણા આરોગ્ય માટે પણ, ઘણું સારું રે છે, આપણાને એમાંથી પૂરતું આપણાને વિટામિન કે મિનરલ્સ હોય એ મળી રહે છે, બાકી સિટીમાં તો તમે જોઓ આજે ફ્રૂટ્સ ના ઉપર, કેટલું બધું હવે એપલ જ લાવ્યા હોય તો એના ઉપર મીણ એટલું બધું ઘસેડ્યુંયું કે એકદમ એપલ તો ચળકતું દેખાય છે, કે આપણાથી ખએ તો બી એમાંથી આપણને શું વિટામિન મળે, ત્યારે આપણે જે અ ગામડા ની અંદર જે આપ શાકભાજી ને બધું જે અમુક ઉગાવે છે, એ એટલું સારી પદ્ધતિ થી ને ઓર્ગેનિક રીતે ઉગવામાં ઉગાડવામાં આવે છે. કે જે એનો સ્વાદ બી એટલો સરસ રાાગે છે ને મીઠું, મીઠું ખાવાનું લાગે છે એમ, ને હવે તો સિટીના લોકો છે ને ગામડે આવી, નાના નાના ધબા જે ખોયલા છે, ને તો સિટીના લોકો તો ત્યાં જ જમવાને માટે જવાનું, અગ્ર રાખે છે કે આપણને શુદ્ધ ખોરાક મળે એમ, શું કેવું તમારું.
હા હા તમારું કેવું બરાબર છે, અમારે ત્યાં બી એવું જ છે આજુ નહી હમણાં નવી એક રેસ્ટોરન્ટ ખુલી ડાંગી કરી, તો ત્યાં એ રીતના જ ગામડા જેવું જ જીવન, અને ખાવાનું બી આવી રીતના ચૂલા પર બનાવીને આપે, તો એટલું ટેસ્ટ ખાવાનું લાગે છે, એટલે સ્પેશિયલ અમે બધા તો એ લોકો, ત્યાં ખાવા માટે જ જાયએ છે એ લોકો, બધા અમારા અહં બિલ્ડંગ માંથી બધા એ લોકો, ત્યાં ગામડા આ બધું ગામડાનું ખાવા માટે જ જાય છે આ રેસ્ટોરન્ટની અંદર. એટલે ત્યાંનું ખાવાનું ચૂલા પર બનાવેલું ખાવાનું એટલું ટેસ્ટી લાગે છે, એમાં તો વેંગણ માટેનું શાક ને રોટલા એ લોકો બનાવે, એટલું ટેસ્ટી ખાવાનું જે આપણે અહં સિટીની અંદર આપણે ગેસ પર બનાવે, તો પણ એવું બનતું નથી. એટલે ત્યાં આપણને, ખાવાનું પણ એટલું મસ્ત મળે અને શાકભાજીથી લઈને ફ્રૂટ એટલા સારા મળે, અને ત્યાંના લોકો પણ એટલા સારા, આપણને ગમે ત્યારે કઈ પણ થઈ જાય તો તરત જ મદદે આવી જાય છે, જ શહેરની અંદર એવું નથી હોતું, આ ગમે ત્યાં આપડે કઈ થાય તો તરત કોઈ મદદ નથી આવતું લોકો, આપડો એક્સિડન્ટ પણ થઈ જાય તો લોકો જોયા કરે, એમ્બ્યુલન્સને ફોન કરીને પછી બ બોલાવે, જ ગની અંદર તરત જ, એ લોકો બાજુમાંથી માણસ તરત જ આપડી મદદે આવી જાય લોકો, એટલે શહેરની અંદર ને ગામડા ની અંદર આ બધા ફરક તો ગણા, ગામડાના લોકો પણ માણસ પણ બધા સારા. હોય છે, એટલે આપણને ગમે ત્યારે કઈક પ્રોબ્લેમ હોય કે ગમે ત્યારે, આપણે આપડા છોકરાઓને પણ મૂકીને જાય તો એ લોકો સાચવે છે, આપણે શહેરની અંદર આપણે કોઈને કોઈના પર ભરોસો નથી કરી શકતા, કેમકે આજ કલ ના દિવસ આપણે કોઈના પર ભરોસો નહી કરી શકીએ, અને ગામડાની અંદર જોઈએ તો લોકોના ઘર પણ આવી રીતના બધા ઘર ખુલ્લા રાખીને જાય છે, જયારે આપડ શહેરની અંદર એવું નથી, હોતું આપડ બધાધ બધા પોતાની લાઈફની અંદર બધા બીઝી હોય, એટલે બધાના ઘર બંધ હોય છે, ગામડા ની અંદર બધા લોકો શું આવી રીતના ચોકમાં બેસીને વાતચીત કરે, અથવા તો આવી રીતના, કઈ પણ પ્રસંગ હોય એટલે બધા સાથે બેસીને વાતચીત કરે અને બધું અ સાથે બેસીને સમારેથી માંડીને આવી રીતના કઈ પણ, હવે આ ઉનાળો આવ હોય એટલે પાપડ પાપડી બનાવવાના હોય, તો બધા બધા ગામડા ના બધા જે લે હોય બધા સાથે, મળીને કામ કરે, પાપા પાપડી બનાવા તો, કામ પણ ઈઝી થઈ જાય, અને જલ્દી જલ્દી બધી વસ્તુ પણ બની જાય, આપણા શહેરની અંદર તો બધાને લોકોને આવી રીતના, અ કરવાનું એટલે આડસાાઈ આવે એટલે બધા, શહેરની અંદર આવે તો આપણેે શું કરે બધા કોઈની પાસે બનાવડવી દએ છે, એટલે ગામડાની અંદર આ તો છે બેનિફિટ કે આપણેે, બધા સાથે મળીને કામ કરીએ એટલે કામ ઝડપી થઈ જાય, અને ગામડાની અંદર એ પણ મેં જોયું, કે આવી રીતના કોઈ ન લગ્ન પ્રસંગ હોય તો આવી રીતે પાપડ બનાવવાના હોય તો બધા લેડીસ બધી સાથે ભેગી થઈ જાય અને આ બધું, પાપડ બનાવે છે અને આ બધું ઘરનું જે કામ કરવાનું અનાજ વણવાનું, ને બધું સાથે મળીને બધું વણે છે. એટલે આ બધું ફરક તો પડે છે, અ ગામડા મને શહેરની અંદર, અને પ્રદુષણ પણ ત્યાં ઓછું લાગે છે આપણે શહેરની અંદર તો, એટલું બધું પ્રદુષણ લાગે છે કે વાત નહી પૂછો, જ્યાં જોઈએ ત્યાં ફેક્ટરીને એવું બધું હોય છે. અને બિલ્ડિંગ બી નજીક નજીક હોય છે, એટલે વૃક્ષ પણ ઓછા હોય છે, એનાથી આપણને ગરમી પણ બહુ લાગે છે, જયારે શહેરની અંદર તો, આવી રીતના અ નજીક નજીક ના લીધે ગરમી વધારે લાગે. ગામડાની અંદર એવું નથી હોતું ગામડાની અંદર, જે આપણને વાડી હોય એના લીધે આપને ઠંડક વધારે લાગે છે, અને આપણને રહેવાનું પણ ત્યાં ગમે છે, શહેરની અંદર તો આપણે જોઈએ લા ઘોઘાટ ભર્યા વાતાવરણ, તે જ્યાં જોઈ ત્યાં લોકો હોન જ માર્યા કરે, એટલે આપણે કંટાળી જઈએ છીએ, ત્યાં ઘોઘાટ ભર્યું અને પ્રદુષણ ભર્યું જીવનમાં એટલે લોકો હવે શહેરની તરફ રહેવા વધારે જાય છે, કેમ કે ગામડાની અંદર રહેવા વધારે જાય છે, ગામડાની અંદર શું, આપણને આવી રીતના ખેતીવાડીની અંદર શાંતિથી જીવન મળે ને ત્યાં આવી રીતના ટ્રાફિક ભર્યું વાતાવરણ દૂષણ પણ ઓછું લાગે છે, એટલે અમે પણ આવી રીતના વેકેશન પડે એટલે તરત જ અમે, ગામડે જતા રહીએ છ છેએ આપણને ત્યાં રહેવાનું પણ ગમે છે, અને ત્યાંનું ખાવાનું પણ, આપણને સાત્વિક ભોજન મળે છે. એટલે, ખાવાનું પણ અ ખાવાની મજા આવે છે, એટલે અ અહયા ગામડા ગામડામાં આપણને, કેટલા દિવસ આપડ મહિનો બે મહિનો રે તો પણ ઓછો લાગે છે, જયારે આપણા શહેરની લાઈફ માં આપણે કંટાળી ગયેલા હોય એટલે આપણે શાંતિ મુક્ત, જીવનમાં આપણે જીવવા માટે થોડા દિવસ આપણે ગામડે જઈએ છે, શું કેવું તમારું બરાબર.
હા સાચી વાત છે તમારી, કે ગામડાનું જીવન એટલું સરળ અને સીધું હોય છે એટલું જ સિટીમાં જે ભરેલું કોમ્પ્લિકેટેડ જીવન જીવન, જીવન હોય છે એના કરતાં તો ગામડાનું જીવન સારું. ચાલો ત્યારે, મળીએ.